હા બોલો ભાઈ શું ચાલે શાંતિ
બસ ભાઈ જલસા છે અમારે તો તમે કહો
બસ જો શાંતિ ચાલે છે શું કરો અત્યારે બોલો
કઈ ની અત્યાર તો આ સાયકલિંગ કરતો હતો ઘેર જતો હતો
બરોબર બરોબર કેમનું તો શું અત્યારે શો બો કશો જોવો છો તમે નવો અત્યારે
હા શો માં તો પેલો હનુમાન વાળો આયો ને એ જોયો મે
બરોબર બરોબર હું અત્ય્યારે મહાભારત જોવા બેઠો હતો જો
મહભારત હા એ તો મસ્ત જોવાલાયક વસ્તુ હે
જોયું છે તમે મહાભારત જોયું છે
હા મેં ખાસા ટાઈમ પેલા જોયું તું
હમ હમ હમ
પા પાંચ છ વર પેલા પણ જે મતલબ ઇન્ટરેસ્ટ પડ્યો તો મને બધા એપિસોડ આમ લાઇન ટુ લાઇન મતલબ એ દિવસના દસ પંદર એપિસોડ જોઈ જાતો
બરોબર એમાં પેલા કૃષ્ણ ભગવાનનો રોલ જે સ્ટાર પ્લસ પર આવતો હતો જે આપડો અત્યારે હોસ્ટાર પર છે એ મહાભારત મજા આઈ ગઈ હતી જોવાની.
કયો કયા કયા શોની વાત કરો તમે
મહાભારત હતો ને આપડ સ્ટાર પ્લસ હોટસ્ટાર પણ નતો આવતો મહાભારતનો શો?
અચ્છા એ હા મેં મતલબ જોયોતો પણ મેં બીજો જોયેલો છે. જે મતલબ જૂનો હતો ને એકદમ
એ રામાનંદ સાગર વારો
હા રામાનંદ સાગર વાળા જોયેલો છે, મે
હમ હમ હમ.
તે મહાભારતના શો માં પણ મજા આવે જોવાની મહાભારત આમ સ્ટાર્ટિંગથી તમ પહેલેથી જોઓ ને પૂરે પૂરી સ્ટોરી તો આપણને એવું લાગ કે આપણું આમ ધર્મ કેટલે સુધી વિસ્તરેલો છે.
હા એ વાત સાચી છે, કેમ કેમ મહાભારત વિશ્વનું સૌથી લાંબુ યુદ્ધ ચાલ્યું હતું. અને મતલબ આ હા બોલો
બોલો બોલો તમ
તને એમ કેતો તો કે લાંબુ યુદ્ધ ચાલ્યું તું અને મતલબ એક બાય કેરેક્ટર ને સમજીને તમે યુ જુઓ ને અને અમે જે જે મતલબ સ્ટોરી હતી આપણી પૂર્વજોની તો એ જોવાની બો મજા આવે
હા અને એમાં સૌથી સારામાં સારું કેરેક્ટર તમન કયું લાગે છે, કે આમ આ કેરેક્ટર બો મસ્ત છે, એમને એમનું પાત્ર સારું છે.
મને તો કહું ને અર્જુનનું પાત્ર સારું લાગ્યું.
હમ કઈ રીતે?
જેમકે એની જે એબિલિટી હતી ને બાણ ચલાવવાની અને જે મતલબ એ એનું પેલું હતું ને કે સાચું બોલે કે એવું કઈક
હ અને કેવાનો મિનિંગ કે અર્જુન જયારે નાનો હતો. ત્યારે એને ખાલી એક પક્ષી દોરેલું હતું ઝાડ પર એ ઝાડ પર પક્ષી દોરીને એની આંખમાં મારવાનું એને દ્રોણાચાર્ય એ કીધું તું જે એમના ગુરુ હતા તો એ કે ગુરુ દ્રોણાચાર્ય એ એમને એનું જોયું. એની કળા કલા જોઈ તો એમને લાગ્યું કે આ સૌથી દુનિયા નો સૌથી શ્રેષ ધનુર્ધર બનશે એમ પછ એને ખ્યાલ હોય તો તમને આકાશમાં તીર મારીને એને પાણીમાં રે તી માછલીન આંખમાં તીર માર્યું તું
હા હા એ એ યાદ છે, મને હા હા યાદ આંખમાં તીર માર્યું તું એને અને એ બી એકદમ સટીક
સટીક હ અને મને સૌથી વધારે મહાભારતમાં કોઈ કેરેક્ટર ગમ્યું હોય તો એ કૃષ્ણ ભગવાનનું છે. કે જે રીતે એમને એ અને સૌથી પહેલા તો એ ચાલાકી એમની એટલી કે એની આ એમની સામે મામા શકુની પણ પાછા પડતા હતા. કે મામા શકુને સૌ મામા શકુનીને સૌથી વધારે બીક લાગે તો એ કૃષ્ણ ભગવાન જ હતા.
હા એ વાત સાચી એમાં એક જોવા જઈએ ને તો જે મગજ ચલાવતો તો ને કૌરવમાં તો એ એ જ હતો. કે ભાઈ શકુનીનું મગજ હતું એક અને જે પા કૃષ્ણ ભગવાને એમનું દિમાગ અને ચાલાકીથી પાછો પાડ્યું ને એ બી એક રસપ્રદ છે.
અને એમાં પણ તમને ખ્યાલ હોય તો તમે અત્યારે આ બોઉ ચાલ્યું હતું એ અત્યારે ભગવાનનો ક્રેઝ વધારે ખાટુ શયામ ભગવાનનું તમે હાભળ્યું હોય નામ
હા નામ તો સાંભળ્યું છે.
એમાં જે બતાવ્યું હતું જે ખાટુ શ્યામ કોણ છે. કે જે કૃ ભગ જે ભીમ ખરા ને ભીમ
હા.
એમના પુત્રનો પુત્ર મતલબ કે ભીમનો પૌત્ર છે. એ જે કે એ એવો હતો કે જે આ ખું યુદ્ધ આમાં કેવાય હિડીબા હિડીબા ભૂતનીનો છોકરો હતો. કારણ કે ભીમે જે ભીમે મેરેજ કર્યા હતા એ એક ભૂતની હતી.
હમ હમ.
અને એના જે છોકરો હતો. ભીમના છોકરાનો છોકરો એ એવો હતો કે જે આખું યુદ્ધ એકલા હાથે જ પતાવી હકે મહાભારત પણ કૃષ્ણ ભગવાને એમની કૃષ્ણ ભગવાન એની સામે ચાલાકી વાપરી જેને બર્બરી કેવાય છે, કે કૃષ્ણ ભગવાને એને એને એવું કીધું કે ભાઈ તું આ યુદ્ધમાં સામેલ ના થઈશ એમ અને એને એવું હતું કે જે સાઈડ હારશે ને એ સાઈડથી હું લડીશ.
હા હા બરાબર.
એટલે કૃષ્ણ ભગવાને એને એવું કીધું કે તું લડ પણ જે સાઈડથી અરે તારે લડવું હોય. તો તારે લડી શકાશે નહીં તારાથી એમ કે તું એક કામ કર આ યુદ્ધમાં સામેલ નાત બર્બરીકે કેવુ કીધું કે હું હું યુદ્ધમાં સામેલ તો થઈશ પણ કૃષ્ણ ભગવાને એને કીધું કે ચાલ તો તારે સામેલ થવું છે. તો હું તને કવ ને એ કરીને બતાય
તો કૃષ્ણ કૃષ્ણ ભગવાને એને એવું કે એને એવું હાલ્યું કે વૃક્ષ છે. તો એ વૃક્ષને એવું તીર મારતું ત્રણ તીર એવા માર કે વૃક્ષના એક એક પાંદડામાં કાણું પડે આખા વૃક્ષના તો કૃષ્ણ ભગવાન એવું કીધું તો એને બરબરી કે તીર માર્યું તો ત્રણ તીર એક સાથે એક હાથથી અને છોડ્યા હતા ત્રણેય તીરમાંથી એક જ પાંદડું એવું હતું બાકી જે કૃષ્ણ ભગવાનના પગ નીચે એમને પોતાના એ વૃક્ષનું પાન પગ નીચે દબાવી દીધેલું હતું. તો એ તી ત્રણે ત્રણ તીર ત્યાં આગળ જઈને ઊભા થઈ ગયા.
અને પછ અને અને પછી એવું કીધું કે અવે કૃષ્ણ ભગવાને બરબરી કે એવું કીધું કે ભાઈ આ ત્રણ તીર જે તમારું પગ અગાડ ઉભા છે, એટલે તમારે પગ નીચે કશું છે. તમે તમારો પગ હટાવો એટલે તીર એના પર વાગે. તો કૃષ્ણ ભગવાને પગ હટાવ્યો તો એની નીચે એક વૃક્ષનું પાન હતું. તે વૃક્ષના પાન પર વાગ્યું પછી કૃષ્ણ ભગવાને એને આખો અવતાર પોતાનો બતાવ્યો કે હું કોણ છું એમ જે કોઈ જોઈ ના શકે ખાલી બરબરી પછી એને કીધું કે હા ચાલ હું માનવા તૈયાર તુ યુદ્ધ નહીં લડું પણ એને બધું મારે આખું યુદ્ધ જોવું છે, કેવું છે, તેને કૃષ્ણ ભગવાને એવું કીધું કે હું સારું તો ચાલ હું તારું ગળું કાપી ને એક પર્વતની ચોટી પર મતલબ કે ઝાડની ચોટી પર મૂકી દો ત્યારે કૃષ્ણ ભગવાને એનું માથું કાપીને એ ઝાડની ચોટી પર મૂક્યું. અને ત્યારથી લઈ ને અત્યાર પણ રાજસ્થાન જયપુર સાઈડ છે. રિંગસ કરિંગામ ત્યાં આગળ ખા સૌથી મોટું મંદિર આલું છે ત્યાં આગળ એમનું ધળ પ તેમનું માથું પડ્યુંતું.
આ મતલબ એક નવી વાત મને જાણવા મલી ખાટું શ્યામ ભગવાનની કેમકે અમે સાંભળેલું નથી એક બી વાર
ના ના આ સ્ટોરી અત્યારે તો ત્યાં તમે જુઓ તો ભીમ અગિયારસ હોય ને ત્યારે તો ત્યાં આગળ સમથિંગ દસ દસ બાર બાર કલાકની લાઈન હોય છે, ખાલી
હા એ એટલે મને ખબર છે, કે ખાટું શ્યામમાં લોકો બોવ માને બોવ જાય પણ મતલબ જે એના પાછળની જે સ્ટોરી હતી ને એ મને નથી ખબર અને એક વાર તો ગયો તો પણ કેવું કે આપણેે દર્શન કરવા ગયા હતા પણ આવી સ્ટોરી આપણને હોય એમ
ના આ સાચી સ્ટોરી છે. ને ભીમ અગિયારસ સૌથી મોટી ત્યાંની સૌથી મોટી અગિયારસ છે.
એમનું કેવાય કે એમનું મા થું જે કપાઈલુ હતું ને એ જયપુર સાઈડ રિંગસ કરીને ગામ છે, ત્યાં પડ્યુંતું અને એમનું જે ધડ કહેવાય માથા નીચેનો ભાગ એ ભાગ હરિયાણામાં પડ્યો અત્યારે હરિયાણામાં એનું મંદિર છે. એમના ધડનું
બરાબર.
હમ.
હલો સારું થયું મને એક નવી વાત જાણવા મળી તમારાથી
ના ના સાચી વાત છે.
હા અને બીજું એક મારું કેરેક્ટર જે હતું. એ કરણનું ગમતું હતું. જે મતલબ એને ધનુર વિદ્યા શીખવી હતી ખુબ ઈચ્છા હતી પણ મતલબ નીચી જાતિનુ માનતા હતા. બધા લોકોને કોઈ મતલબ એને નતું શીખવાડતું. અને પછી એ પરશુરામ પાસે બ્રાહ્મણ હોવાનું ખોટું કહીને શિક્ષણ લેવા જતો રહેતો. શિક્ષણ લીધું ખાસું બધું શીખ્યો એરયો પછી એક દિવસ પેલું ખબર છે, કે પરશુરામ એના ખોળામાં સુતા હતા માથું મૂકીને અને પછી એક વિચુ એ એને કા વિચુ કરડ્યો. તો એ મતલબ સહન કરી ગયો અને પછી પરશુરામ જ્યારે મતલબ એમની આંગળી અડી કે એવું કાંઈક એમને ખ્યાલ આવ્યોને કે ભાય કોઈક થયું છે, લોહી કે એવું આવ્યું છે, તો એ ઉઠી ગયા. અને પૂછ યુ કે કોઈ બી બ્રાહ્મણ પાસે આટલી શક્તિ નથી કે આટલું એ જીરવી શકે
ના ના સા
પછી એને હા પછી એને શ્રાપ આપ્યો કે જ્યારે મારી વિદ્યાની સૌથી વધારે જરૂર હશે ત્યારે જ તું મારી વિદ્યા ભૂલી જઈશ.
હા એટલે એ જયારે કૃષ્ણ ભગવાન અર્જુન જયારે સામસામે બેઉ જણ આયા હતા. ત્યારે એની વિદ્યા બધી તે ભૂલી ગયો તો એ અને ત્યારે જ અર્જુને કૃષ્ણ અર્જુન બાણ મારવાનું કૃષ્ણ ભગવાને કીધું પણ અર્જુન એમ કેતો તો કે અત્યારે એના હાથમાં બાણ નથી એની જોડે કશું છે નઈ તો એને બાણ કેમ નુ માર્યું તો હોય કૃષ્ણ ભગવાને છલ થી એની જોડે અર્જુન જોડે બાણ મરાયુ.
હમ એ એ વાત સાચી તમારી. અને બીજું કે કરણ વધારે શક્તિશાલી હતો જેમ કે પેલો તમને કિસ્સો યાદ હોય કે અર્જુને એક બાન માર્યું તો કરણનો બે ડગલો રથ પાછળ ગયો તો એ ખુશ ખુશ થઈ ગયો કે જુઓ મે ના ક્રષ્ણ કૃષ્ણ ભગવાન ની પ્રશંસા કરી કે કરણ જો શક્તિ શાલી છે કે આપણો બેરથ પાછો કર્યો. એટલે અર્જુને પૂછ્યું કે કેમ મેં તો એના વધારે જ ડગલો પાછળ કર્યો તો મારી કેમ વાહવા નહી? તો એને કીધું કે હું સાક્ષાત અહીંયાં બેઠો છું અને ધ્વજામાં સાક્ષાત હનુમાન દાદા બેઠા છે તો બી એને એટલો પાછો કર્યો બે ડગલા
ના ના એ વાત સાચી છે એમની એમને કૃષ્ણ ભગવાને એમની ધજા એમના રથની ધજા પર હનુમાનજીને બિરાજમાન કર્યા હતા. એ હનુમાનજી ત્યાં જ હતા એ વખતે.
હમ એ વાત સાચી.
બોલો બીજું તો કો બીજું શું ચાલે શાંતિ?
બસ શાંતિ છે ભઈ.
ચાલો તાર મળ્યા તાર પછી.
હાઉ ચાલો મલીએ.